હલો, બસ ફાઇન.
શું ચાલે છે અત્યારે? કઈ તમારે નવા જૂની? હા એક તો જો ને મોંઘવારી કે ટલી વધી ગઈ જયાં મોંઘવારી તો દિવસ સખત મોંઘવારી હા એજ છે હવે એક તો આ વોર ના લીધે શાકભાજી અને બધાના ભાવ વધવાના છે એવું અ ખબર પડી છે અત્યારે જો પેટ્રોલ પંપ પર ઘયાત તો એટલી બધી લાઈન કે વાત ના પૂછો. પણ મારે તો પેટ્રોલ એકદમ ખતમ થઈ ગયું હતું. એટલે મારે તો લાઈન માં ઊભું રહી ને આટલા તડકાની અંદર પણ લાઈનમાં ઉભું રહીને પેટ્રોલ પુરાવું જ પડ્યું કેમ કે પછી ખતમ થઈ જાય તો પછી કેવી રીતે સ્કૂટર તો મને જોઈએ જ. બધે આવજાવ કરવા સ્કૂ સ્કૂલે જવા માટે એટલે લાઈનમાં ઉભા રહીને પણ પેટ્રોલ પુરાયવો અને પેટ્રોલ પણ એ લોકો લિમિટ કે જ આપે છે પેહલે તો શું કે આપડે એમ કેય કે ફૂલ કરી દો તો એ લોકો ફૂલ કરી દેતા. પણ હવે તો એ લોકો કેય છે કે ના એક લીટર દોઢ લીટર એટલું જ પેટ્રોલ તમને મલશે. બાક કી તમને વધારે પેટ્રોલ મલશે નહીં એટલે જો આ વોર વધારે ચાલી ને તો તો પછી આપડે અ બહુ તકલીફ પડવાની છે બધી જ રીતે આપણને તકલીફ પડવાની છે તમારું શું
અરે તું જવા દે ની મને તો આ બધું કયા ખબર જ ની હતી અમારી ગાડીમાં તો ડીઝલ જોઈએ એટલે પછી તારા જેવું જ થયું અમે તો બસ નીકળી ગયેલા ફરવા માટે ઓન ધ વે ડીઝલ પતી ગયું એટલે પે પેટ્રોલ પંપ પર ગયા તો એમ કે કે ના ડીઝલ નથી એમ કેવ કે ને બીજા પેટ્રોલ પછી જરા હતું એટલે થોડા આગળ ગયા તો માય ગોડ ત્યા ડીઝલ તો હતું પણ લાઈન તો કે મારું કામ બે અઢી કલાક ઉભા રહ્યા ત્યારે જઈને ઉમારું ટર્ન આવ્યો. તે બી લિમિટેડ આપ્યું એટલે અમે તો ઘરે પાછા પોહોંચી જ નહી સકા અડધે રસ્તે જ અમારું ડીઝલ પતી ગયું કેટલા પૈસા વધારે આપ્યા એટલે ડીઝલ સો રૂપે તો એ લોકો બસો રૂપ એટલે લીટર એવી રીતે પૈસા લીધા. તે ભી આપ્યા ને ઘરે નહી પહોંચ્યા પછી પાછા ધીમે રહીને ગયા આગળ ધીમે ધીમે ધક્કા મારીને ને બીજા પેટ્રોલ પંપ સેમ સ્ટોરી ત્યાંથી ભી એવું થયું પણ ત્યાં એટલીસ્ટ એટલી બધી લાઈન ની હતી એટલે મલી ને આટલા બધા પૈસા નહી હતા થોડા જ કઈ વધારે પૈસા હતા એટ-પે-ડીઝલ પુરાયું ને ઘરે આવ્યા હવે તો આ ડર લાગે છે કે શું આગળ કેવી રીતે કરશું? કે ગાડી સ્કૂટર વગર તો આપણને ચાલે જ ની. ચાલવાની તો હેબિટ જ ચાલી ગયેલી છે. ને સ્કૂલે જવાનું મૂકવાનું આપડે પોતપોતાના સ્કૂટર પર જઈએ તો કેવી રીતે કરશું ખબર નઈ કાલે શું થશે. અસ
એ વાત એકદમ સાચી. અ મારા હસબ હસબન્ડ પણ છે ને વાપી જાય છે. અને એ લોકો કાર પુલિંગ કરે છે. હવે એ લોકોને પણ એ જ મૂંઝવન છે કે હવે આવી રીતે જો સ્થિતિ રહેશે તો એ લોકો કેવી રીતે વાપી જશે કેમ કે એ લોકોનો જે અ ઓફિસનો ટાઈમ છે ને તે તો તને ખબર છે કે એ લોકોનુ આઠ વાગાથી હોય તે છ વાગા લગીન. હવે એ ટાઈમમાં કોઈ બસની કનેક્ટિવિટી પણ નથી અને ટ્રેનની અ પણ કનેક્ટિવિટી નથી અને ટ્રેન તો એ લોકોને બો એટલે બો જ દૂર પડે છે રેલવે સ્ટેશન. એટલે જો અ ટ્રેનમાં પણ જાય તો સ્ટેશનથી એ લોકોએ ફેક્ટરી લગીન પહોંચવાનું તે પણ એ લોકો માટે સમસ્યા. કેમ કે તાં રિક્ષાવાળા જો પાસે જો પેટ્રોલ કે ડીઝલ જ નહીં હોવાનો તો પછી એ લોકો કેવી રીતે તાં પોંહચે એટલે આ જો વોર્ક આવીને આવી રીતે ચાલુ થયો. તો તો પછી બહુ મુશ્કેલ વધી જવાની છે હવે ગઈ કાલના સમાજ ચારમાં જોય ને નરેન્દ્ર મોદી એવું કીધું જ છે ને. કે તમે અ કોવિડમાં જેવી અપ આપણી સિચ્યુએશન હતી તેવી રીતે આપડણે તૈયાર રહેવું પડશે કોવિડમાં બધું જે ઓનલાઈન ને બધું થઈ ગયું હતું મને તો બિલકુલ એટલે એમ નથી થતું કે આપણે ઓનલાઈન ક્લાસીસ પાછી સ્કૂલ થવી જોઈએ તને ખબર છે કે ગયા વખતે આપણને કેટલી તક તકલીફ પડેલીતી ઓનલાઈન ટીચિંગની અંદર એક તો નેટવર્ક નહી મળે અને ટીચર લોકોકને અમુક ને ખબર નહીં પડે અને છોકરાઓને ખબર નહી પડે એટલે ઓનલાઈન કેમકે ઘણી બધી જગ્યાએ ઓનલાઈન થઈ ગયું છે ઘણા મોટા મોટા ત સિટીઝ ની અંદર અમુક જોબ વાળા ને એ લોકોએ ઓનલાઈન ઘરેથી વર્ક ફ્રોમ હોમ આપી દીધું છે તો કાલે પણ સમાચારમાં એવું કઈ રહેલા હતા કે એનર્જી લોકડાઉન આવી શકે એનર્જી લોકડાઉન એટલે કોવિડ જેવું એક કે કોવિડ માં તો શું આપ આપણે કશ એટલે કશ બહાર જવાનું નહીિ સખત મનાયા હતી પણ એનર્જી લોકડાઉન એટલે કે આપણી પાસે પેટ્રોલ કે ડીઝલ એવું કઈ હશે જ નને કે આપણે બહળ જઈ શકએ અને ઘરે આપણી પાસે જે ્ તેની અંદર જ આપણે ગુજરાન ચલાવવાનું અને એમ કે એનર્જી લોક લોકડાઉન કે છે હવે જોઈએ કે એનર્જી લોકડાઉન આવે તો આપડી હાલત કેવી થાય
અરે હું એનર્જી લોકડાઉન એટલે મને તો પેલા જ કામ વાળા ના તકલીફ કામ વાળા થોડા હોવાના ને આવશે તો બી હું તકલીફ એટલે આપણેે તો સેમ લોકડાઉન જેવું જ થવાનું ખાલી ડિફરન્સ છે એનર્જી લોકડાઉન ને કોવિડ લોકડાઉન આપણે લેડીઝને તકલીફ રેવાની છે ને એમાં પાછું જોબ બી જોવાનું ને આપડા તો મેજોરિટી ટીચર્સ નવા છે એટલે એ લોકોને તો આ ઓનલાઈન કેવી રીતે કરવાનું શું કરવાનું તેજ નહી ખબર પડે એટલે ઈરિટેટ થઈ જાય કે ઘરના કામ પાછા પેલા આ બધા મીટિંગ કરીએ પેલા લોકોને સમજાવએ કે સ્કૂલ નું કામ કરીએ ટ રિયલી મને તો એમ જ થાય છે. ત્યાં બધું અનાજ પાણી ભરી રાખેલું છે. મારા ઘરમાં તો નથી કારણકે વેકેશનમાં ભરીશ એમ કરીને મેં કઈ નની ભરેલું તો મને તો ડર લાગે છે. કારણ કે મેં કાલેજ આ બધી તકલીફ પડી ને અમને ડીઝલ ની એટલે ફોન કાયરો તો કરિયાણા વાળા મારી મમ્મી કતી હતી. કે અનાજ પાણી ભરી દેતું એમ કર તો પેલા ભાઈ કે મારી પાસે સ્ટોક નથી આવશે ત્યારે હું તમને જણાવીશ એટલે આખા વર્ષનું અનાજ પાણી હજુ આવ્યું જ નથી ને જે હતું તે હવે થોડુંક ઘણું બજ શું હશે કે શું એમણે એવું કીધું કે જે મારી પાસે છે ને તે તમને નહી ગમશે જૂનું અનાજ છે નવું અનાજ આવશે ત્યારે હું તમને જણાવીશ. એટલે એનર્જી લોકડાઉન માં અનાજ પાણી મળે તો કઈ તોયને આપડું
ના ના એવ એકદમ તારી વાત સાચી પણ મેં તો શું ચોખા ભરી દીધા છે. અને મારા મરી મસાલા પણ મેં ભ ભરાઈ ગયા છે ખાલી હવે મારે ધણા જીરું કરવાનું છે એટલે મારો વિચાર છે કે આ અઠવાડિયામાં જઈને છે ને ધાણા જીરું પણ કરી દઉં. પણ મારા ઘઉં એકદમ જ પતી ગયા છે. અને હજુ નવા ઘરા ઘઉં આવ્યા નથી અને હવે જે આવશે તે એકદમ જ મોઘા ભાવના આવશે એટલે મને પણ ખબર નથી કેમ કે અત્યારે તો હુ ત્રણ ચાર મહિના થી તો હું છૂટક છૂટક ઘઉં લઈને લડાવીને ચલાવી રહેલું હતું તે વેકેશન પડશે એપ્રિલ ની અંદર તો હું ઘઉં ભરું પણ હવે આ સ્થિતિ ની અંદર મને લાગે છે કે થોડા ઘઉં તો મારે ભરી જ લેવા. પરસે કેમ શાકભાજી મળું તો આપણને મુશ્કેલ જ થઈ જવાનું છે. અને શા જી નહી મળશે. તો ગમે ત્યા કઠોર કે કઈ પણ આપણા ઘરમાં હશે તો આપડા થી બે ટાઈમ કઈક તો ખાવાનું બનાવાશે ને. નહી તો તો આપડે ઘરે અનાજ જ નહી અશે. તો તકલીફ જ થશે. એટલે મારું તો તને પણ એવું જ કેવું છે. કઈ નહી તો તોું થોડું-થોડું પણ અ અનાજ ભરી લે. કે આવું કઈ થયું તો તકલીફ નહીં પડે.
હ એટલે મને એજ થાય છે. કે જૂનું તો જૂનું થોડુંક સ્ટોકમાં રવા દેવ કારણ કે પેલા ભાઈ ભલે મને એમ કે કે તમને નહી ગમશે પણ કઈક ભલે નહી સારું તો તો નહી સારું ઘરમાં હશે તો મારથી બનાવાશેને આ તો રિયલી ડર લાગે છે મારા સાસુ બી એમ કેતા હતા કાલે અમે ગયેલા ને ત્યારે કે ખરેખર લોકડાઉન આવવાનું છે. તો એ બી એજ કમ્પ્લેન કરતા હતા કે લોકડાઉન આવે તો બધું રાખી રાખીએ. ઘરમાં તો તકલીફ નહી પડે મેન તો ટેન્શન તો છે ને તને કેવા કામ વાળા ની આવે ને કારણ કે હવે આટલા મોટા મોટા ઘર એટલે ઘરમાં કામ થવા ની કરે યાર ને પછી તો મારા હસબન્ડ તો એવું કતા ઇવન ગેસ લાઈન અમારી ગેસ લાઈન છે ને તો એ બી લિમિટેડ આર્જ માટે જ આપણને મળશે. કે સવારે બે કલાક કે સાંજે બે કલાક એટલે તે બે કલાકમાં રસોઈ કરી નાખવાની પછી ગેસ લાઈન બંધ એટલે આપડે તો ઇન્ડક્શન બી ન અ સ વસવા
હા એકદમ સાચી વાત પણ તો તારે તો સારું છે કે તને ગેસ લાઈન છે મારી ઘરે તો ગેસ સિલિન્ડર છે એટલે મારા માટે તો એ બહ વધારે મોટી મુશ્કેલ થવાની છે ગેસ સિલિન્ડર ના ભાવ એટલા વધી ગયા છે. અને ગેસ સિલિન્ડર ના ભાવ વધી ગયા છે અને ગેસ ના બુલ્લા એ લોકો આપી નથી રહ્યા મહિના મહિનાનું વેટિંગ છે એટલે મારી પાસે અત્યારના હાલમાં તો એક સ્પેરમાં ભૂલો છે પણ એ પૂરો થશે પછી હું શું કરીશ ને તે મને બિલકુલ ખબર નથી. એટલે ટુ જે એમ કે છે કે ઇન્ડક્શન વસાવવું પડશે પણ ઇન્ડક્શનની મોટામાં મોટી તકલીફ એ એક જ વસ્તુ એક વારમાં બને અને બહુ ધીમે ધીમે બને ને આપણને તો ટેવ કેવી કે એક ઉપર શાક મુકવું એક ઉપર કુકર ને એક ઉપર આપડે રોટલી કરીે એક સાથે તે બધું કામ કરીએ એટલે ધીરું ધીરું જે કામ થાય તે તો આપણને બિલકુલ ફાવે નાહ કેમકે આપડણે તો મલ્ટીટાસ્કિંગ કેટલું કરીએ. એક બાજુ સ્કૂલ નું કામ ચાલ એક બાજુ રસોઈ ચાલત હોય કે આપડણે બીજા કામ કરતા હોય. એટલે મારે બી એજ પ્રોબ્લેમ થવાનો છે કે ગેસ લાઈન નહી હશે તો ગેસ સિલિન્ડર નહી મલ તા હશે તો શું કરવું તેનો હું પણ ઓલ્ટરને તે શોધી રેલી છું. મેં તો કહી દીધું કે થોડી થોડી હવે માઇક્રોવેવ ની અંદર ભાત ને એવું બધું દાળ અને એવું બધું મૂકવાનું ચાલુ કરવું પડશે. તો કઈ ગેસ સિલિન્ડર આપડો વધારે લાંબો ટાઈમ ચાલશે. અને દિવસમાં હવે બધા એવી સલાહ આપે કે એક જ ટાઈમમાં રસોઈ કરી દેવાની. અને બેવ ટાઈમે ચલાવાનું. તો તમારું ગેસ સિલિન્ડર ને એ બધ ધું બ સે. હવે ઘણા ઘરની અંદર તો શું કે બધું ગરમ ગરમ વસ્તુ જોઈએ, એટલે એ વસ્તુ તો પોસિબલ હવે થવાની જ નથ થી એક ટાઈમે રંધીયુ અને માઇક્રોવેવ માં ગરમ કરો. અને જમીલો, એવું જ થવાનું છે. ઓકે, તારી સાથે વાત કરીને મજા આવી. પાછા બીજી વાર.
ચોક્કસ, ચોક્કસ. ચાલ બાય.